શું તમે
હું મજામાં છું તમે કેમ છો
હુ પણ મજામાં છું હું અ શું કરો તમે
કા કઈ નહી હું બસ એજ બ બેસેલ હતી તમે
હા હું હમણાં જસ્ટ મવી પૂરી થઈ તો મૂવી જોઈને એમ બેસેલી હતી પછી વિચાર જે મેં મુૂવી જોઈ એ તમને કેવું જેમ કે તમે પણ એ મૂવી પછી જો
અચ્છા શું હતું એમાં
અ મવીનું નામ છે એકાદી પૃથ્વીરાજ ચૌહાણગરી એ હોરર મવી છે એટલે હોરર પ્લસ એમ સારી મુવી છે એમ અ સાઉથની છે હા એટલી પણ ડરા ડરાવની નથી પણ એમ સારી છે
હા સારું તો શું થયું એમાં એમ એની એના હકીક કતો શું છે
હ હું કેવું તમને એ મુવીની આખી સ્ટોરી એટલે છે ને એ મુવી સ્ટાર્ટ થાય ને તે પહેલા છે ને અ જે મૂવીમાં જે ભૂત હોય ને જે છોકરી ભૂત બની જાય હમ્મ તે એ છોકરી છે ને અ મરી કેલી હોય પેલા તો
અચ્છા એટલે તે મૃત્યુ પામી જાય
હા એજ એ મૃત્યુ પામી ગયેલી હોય પછી જે છોકરો હોય ને એના મળવા જવાનું હતું એના પહેલા પણ એનો એક્સિડેન્ટ થઈ જ હતો
એટલે કે જે છોકરી હોય તે પહેલાથી મરી ગય એટલે તેનું મૃત્યુ થઈ ગયું અને છોકરો પણ મળવા જઈને પેલા તેનું અકસ્માત
ના ના છોકરો તો એમ જીવ તો છે
તો અકસ્માત કોનો
છોકરીનું હા એ છોકરી મોમેડન હતી
અકસ્માત હોય એટલે તે મરી મૃત્યુ પામી
હા હા હા હા એમનું નામ આયશા હતું
અચ્છા
હા અને છોકરાનું નામ છે ને અ કીરા અ કીરણ હા તો
અચ્છા પછી?
પછી છે ને અ એટલે એ લોકો એ દિવસે લગ્ન કરવાના હતા પણ છે ને છોકરી ન કાર એક્સિડેન્ટમાં એ મરી જાય પણ. પેલા છોકરા ને ખબર જ હા એ જ અકસ્માતમાં છે ને મરી જાય અને એ છોકરાને ખબર જ પડી હોય કે છોકરી મરી ગઈ છે એને તો એમ કે છોકરી આવી જ નહી એના સાથે લગ્ન કરવા માટે.
હમ સારું સમજ કઈ.
તો એ છે ને હૈદરાબાદ થી એમ છોડીને એ અ દિલ્હી શિફ્ટ થઈ જાય.
અચ્છા.
હા. પણ તો આપણે એ છોકરીને યાદ જ કરતો રહીને તો પછી એનો ફ્રેન્ડ છે ને એક વાર એને છે ને અ કોઈ મવી એમ રેકોર્ડ કરવાની હતી તે છે ને એક હૈદરાબાદમાં કે કશે યાદ નથી કોઈ જગ્યા પર એને એમ લઈ જાય કે ત કોઈ અ પોતે એમ. ભૂત બધાને આવી જાય એ વાળી જગ્યા પર તો એ પણ તાજે એના ફ્રેન્ડ હતા તો છે ને એ પેલી જગ્યા પર જયારે જાય ને તો જે છોકરી મરી ગયલી હતી ને.
હમ્મ.
આયષા. તે એક છોકરીની અંદર અર આવી જાય.
અચ્છા.
હ અને પછી ત્યાં જઈને છે ને એ છોકરા ને એમ ફરીથી મળે બન્યું પણ ત્યારે એ છોકરી છે ને અ બીજી એ આયુષ્યત છે ને એ બીજી છોકરી ની અંદર આવી જાય. પણ તો પણ એને ખબર પડી જાય કે છોકરો તો ઈચ્છા.
હા હા. સારું. તમે મને આજે હા હા બોલો.
ની કયો ને તમે.
નહી આજ તો અ ચીજ છે કે બ
હા છે બાકી છે એની એન્ડિંગ બહ મસ્ત છે. છે. તો છે ને. એ છોકરાને પણ એવું લાગે કે આ જે છોકરી છે ને એની અંદર આયશ ની જરાક ઝલક દેખાય છોકરાને પણ એટલે છોકરા એ છોકરો છે ને એની સાથે એમ ફરે વાતો કરે પણ એ છોકરી છે બસ એને જ દેખે ખા ના ફ્રેન્ડ લોકોને કોઈને પણ નહી દેખાય પછી ત્યાંથી બધું જે ડોક્યુમેન્ટ એ લોકો કરવાના હતા. તને મૂવી માટે જ જોઈતું હતું. હા તે એટલે શૂટિંગ કરતા હતા જ શોર્ટમાં તે બધું પૂરું થઈ જાય ને તે લોકો ઘરે જતા રહી. તો એ છોકરી પણ રાત્રે છે ને એની અંદર ત ભૂત ભરાઈ ગયેલું હોય ને તો એ છોકરી પણ એના ઘરે આવી જાય પછી કે કે અને છે દરવાજ ઠોકમાં અંદર બેસે પછી એના ફ્રેન્ડ લોકો એને ફોન કરી કે કોઈ છોકરી આવેલી છે એમ તેમ પછી પેલી એ છોકરી છે ને આવીને એમ પેલી જે સાડી પહેરીને એ મરી ગયેલી હતી ને એ સાડી એ બધું જ એ પહેરીને આવે. પછી પેલા છોકરા ને કે તું તો મને ભૂલી ગેલો હશે પણ મે વહી હું, મે એ છું જેને તું પસંદ કરતો હતો. મે એ છું જે જેને તું ગમતો હતો એમ કરીને પણ કઈક કે પછી નામ કે આયસ હા, તો એ શોખ થઈ જાય કે આઈશા તો જીદા હતી એતો મયરી જ નથી મન એવી એ વાત ખબર જ નથી પયઙી તો પછી પેલી એને કે, હું થતું, હું નહી. પછી છે ને, લાસ્ટમાં અ એને છે ને એ લોકો બાવા કોઈ આવે ને ભૂતપકડવા બાવો તેને પકડી ને લઈ જાય અને છે ને લાસ્ટમાં જાય છોકરીને મળવા માટે એ લાસ્ટ ટાઈમ ભાગેને એના પહેલા એની આત્મા એમ કાઢી મૂકી કેનાશ. શરીરમાંથી, છોકરીમાંથી, હા. તે લાસ્ટ પણ એ છોકરીને મળી નહી, મળવા નહી પહોંચી શકી, એના પહેલા એ જતી રહેલી હતી. એમ મેં કહેવામાં તમને એવું લાગ્યું કે, આ કેવી સ્ટોરી છે પણ એમ તમે જોશો ને- તો, તમને બહુ જ મસ્ત સે.
હા. હા, તમે આમ જે મુવી જેમ કે આ જે સિનેમા કીધું ને તેઓ એક છેને આપણે એક અજી છે તેમાં છે ને કરણ કુંદ્રા હતો એક્ટર. હેઙ કે કલાકાર? તો તે છે ને એના ફ્રેન્ડ સાથે એટલે કે, એની જે હતી ને ફિયોન્સે એટલે કે શું કેહેવાય તેને મંગેતર. હા, તો તે હોય તો તેને એમ ના પાડે કે તે બિલ્ડિંગમાં એટલે તે જે મંગેતર હોય ને તે રિપોર્ટર હોય. એટલે કે, શું કેહેવાય આપણે તેને ગુજરાતીમાં પત્રકાર, પત્રકાર હોય. હા. તો તે છે ને એમ પત્રકાર પણ હોય, ને તે બધું શૂટ પણ કરે તો એક બંગલામાં જાય તે બંગલામાં છે ને એમ બહુ બધા જનોને મારી નાખેલા. એટલે, મરી ગયેલો હોય ને જે મેન જેનું ખાાન અને તે આ છે ને રિયલમાં છે. જે મેં તમને કેતી છું ને જે ખાન હતી. તે મિલ હતી તે રિયલમાં છે ગુજરાતમાં. ગુજરાત કે એવું જ કશે છે.
કોમ્બેમાં.
હા, મુંબઈમાં મુંબઈમાં હશે. હા, એ મિલ છે કોઈ કુવર કેવું કોઈ નામ હતું. એટલે, કોઈ હમ, રજવાડી ટાઈપ એનું હતું. તો એ છે ને, ત્યાં ઈલિગલ જ ખબર શું કરતો કે, તેના વથી બહુ બધા જે કામ કરતાને કારીગરો તેના, તેની મૃત્યુ થઈ જાય છે એમાં. તો ત્યારથી એ લોકોની ઞમે ત્યાં ભટકે છે અને ત્યાં કોઈ પણ આવે, તો તે તેને તે મારી નાખે છે એવું થાય, તો તેની જે મંગેતર તે ત્યાંને પેલું શૂટ કરવા ગયેલી, એટલે તે વિડીયો બ આવા કેસ ત્યાં ખરેખર શું છે? તો શું થાય કે એને છે ને, ત્યાં જાથને એટલે એને પછી એ લોકો પકડી લેને એટલે, જે આમંતો ત્યાં ભૂત જ હતા એ લોકોના જે હતા તે તેને પકડીને મારી નાખ્યા પછી પેલાને તો ખબર જ ને કે તે મરી ગઈ છે. પછી ખબર પડે કે, તે ત્યાં ગઈ હતી એટલે મરી ગઈ તો તે જાણવા માટે જાય કે, ત્યાં ખરેખર શું તે કેવી રીતે મયરીને એમ તેમ, તો કરણ પુત્ર અને તેના બે ફ્રેન્ડ. એટલે તે જે બે હતા ને, તે લોકો તેના સાથે જાય છે ત્યાં. મિલમાં તો ત્યાં એક તો બહુ જ ડરપોક હતો. એમ કે ના, ના મને તો ઘરે જવું છે આપણે જઈએ અહિયાં કઈ તો છે એમ કરીને તો પેલા એમ કે હા, તો તું કઈ નહી એકલો જતો રહે. તો એમકે નહી, નહી ના, ના હું એકલો તો નહી જઈશ હવે સાથે જ રહીશ એમ કરી ને, પછી પેલા અંકલ જે અંદર જવા દે ને મિલમાં તે એમ કહે કે, સાંજ થાય ને એ પહેલા આવી જજો. કારણ કે, તેમાં સાંજ થાય ને, તો જ એવું બધું થાય સવારે કઈ પણ ના થાય.
અચ્છા, એવું.
હા, તો એ લોકો સાંજ થાયને તો પણ નહી આવે. તો પછી પેલા જો અંકલ હોય તો તો ગેટ બંધ કરીને જતા ર રહે કેમ કે સાંજ થાય તો ત્યાં તો બધી એમ ડરાવને અવાજો ને એ બધી સારુ થઈ જાય ને. તો ત્યાં જતોું રહે પછી છે ને શું થયું કે એ લોકો છે ને બીજા બીજા અલગ અલગ રૂમમાં જાય અને એ લોકો પાસે પેલું વોઈસ ટ્રેકર ને કેમેરે બધું હોય જેમથી એ લોકો શું વાત કરે સંભળાય બધું દેખાય માટે હોય ને તે બધા એક સાથેથે હોય તો ત્રણે ત્રણ જાય છે ને ત્રણે ત્રણને કઈ કઈ દેખાય છે તેમાં ખાલી જે જેની મિલ હતી ને તે જ ખરાબ હતી. તો બાકી વર્કરને તો મૃત એટલે મુક્તિ જોઈતી હતી તેથી તેઓ મદદ માંગતા હતા તેનાથી. કે અમને મદદ જોઈએ તે માટે બઉુ બધી પરડછાઈ દેખાતી હતી. તો શું કરી પડ્યું છે. ને મિલ ન કુવર તેજ શું કરે કે એને છે ને બહ જ એ એના સાથે વોકે ટોક વાત કરવા માટે એમ કે ચાલો તો મારા સાથે વાત કર એમ કોને અછન એના પગ એમ અજીબ પગ રીતે ચાલીને મારી નાખે એના ફ્રેન્ડને એક ને તો એ મારી ના કે એ પહેલ એ બચાવી લે લો. પછી જયારે લાસ્ટમાં મારવા આવે ને ત્યારે જે પેલી પત્રકાર હતી જે વિડીિયો બનાવતી હતી. તેની આત્મા આવીને એ લોકોને બધા બધા બચાવી લે છે એને જે પેલો જે મુંબઈમાં જે મિલ છે ને તેમાં એ લોકો આગ લગ લગાવી દ એટલે ત્યાંથી કોઈ એમ ભૂત ના આવે એવું હતું પણ પછી જે ટ્વિસ્ટ હતો ને એ આવ્યો કે જે પેલા કરણ કુંદ એ લોકો છે ને એ લોકો પણ મરી જ ગયા હતા ત્યાં
હ.
હા અને એમાં પછી જે આ બધી સ્ટોરી છે ને તે પેલા ત્રણ જે બીજા લોકો આવેલા ને કુદીીને એ લોકોને સંભળાવતા હતા તો એ લોકોને તેમ પછી ખબર પડી કે જે સ્ટોરી સંભળાવત તે જ અચાનક તેજ ખરેખર ત્યાં મૃત્યુ પામી ગયો હતો.
હા હા અચ્છા એવું છે.
હા એક તો પહેલા આપણને પણ ના ખરાબ પ હતી કરણ કુંદરા જો અંદરય તે પણ મરી ગયો છે પછી જયારે પેલા બીજા ત્રણ જણ કુદેલા હતા ને ત્યાં ત્યારે ખબર પડી કે એ બને પણ એ બધા પણ મરી ગયા છે ત્યાં કોઈ પણ એમ ન આવી શક્યું તે ફ તેને મંગી તેને બહુ બચવાનો પ્રયત્ન કર્યો પણ ન બચ્યા પછી લાસ્ટમાં તેઓ તો સાથે થઈ જ ગયા અને પછી એવું જ છે બધું
અચ્છા
તમે જોયું છે આ મવી? હા સ્ટોરી..
હા હા એટલે જરાક જોઈ હતી પણ પછી છે રાત બહુ થઈ ગઈ એટલે બંધ કરી કર મને રાત્રે બહુ બીક લાગે હોરર મુવી એમ ભૂતવાળી મુવી જોવામાં.
અચ્છા એવું છે પણ આ તો એમ સારી હતી એટલી પણ હોરર ના હતી પણ જયારે લોકો અંદર મિલમાં જાય ને ત્યારે બહુ વીક લાગે કારણ કે તે બહ ડેન્જર હોય જે રિયલમાં હોય તે શું કરે બધા કારીગરોને તેને મારી નાખેલા લોકોને જલ્દી કામ કરવામાં અને હ એ તો મુંબઈમાં સાચે મિલ છે નામ શું ભૂલી ગઈ પણ એ સાચે છે છે હમણાં પણ બધા એમ કે
પછી પેલો જે તાનો જે મુખ્ય હતો તે કઈ તાંત્રિક વિદ્યા બી કઈ કરતો હતો એટલે બી એ બો તાકતવર હતો
તાત્રિક વિદ્યા પણ એ કરતો જેમથી એનો ઘારે એમ સારું થઈને ભાઈ એ પણ હતો કોઈ એવું કઈ હતું
હા હા એ બધું યાદ છે એ લોકોને પછી એ લોકો ના વર્કર્સ પર બી એ કઈ કરતો હતો એને મુક્તિ જોવ જોઈતો હતો ને કઈ એટલા માટે અને પછી પેલી આ લાગી ગયલી હતી એ એમાં અને જવા માટે કોઈ હા હા હા એજ અને એ પણ એમાં મરી ગયો
હા હા ચાલ તો હું તમને પછી કોલ કરુ અને પછી ફોન કરીશ અ તમે આ મારા સાંભળો તેના માટે ધન્યવાદ
હા હા સારું સારું ચોક્કસ તમે પછી ફોન કરજો
હા સારું
ચાલો બાય